હલો હા મારી અવાજ આવે છે?
ઓકે તો આજે આપનો ટોપિક છે કે ઉદ્યોગશાસ્ત્ર નો વિકાસ, તો મેં એના વિશે કઈ કહું.
હા મને જરાક દ્યોગ સાહસનો વિકાસ વિષય પણ થોડીક અ જાગી કરશો ની.
ઓકે, તો મને તો એવું લાગે છે ઉદ્યોગ સાહસે એવો એવો છે જે પોતાનો વ્યવસાય શરૂ કરતો વ્યક્તિ આજના સમયમાં તેનું મહત્ત્વ કેટલોક વધ્યો છે, તે નવા અવસરો કેવી રીતે ઊભા કરે છે અને તે દ અને તે દેશના વિકાસમાં કેવી રીતે મદદ કરે છે. એવી નાની નાની વસ્તુઓ ઉદ્યોગ સહ સાહસથી લોકો આત્મનિર્ભર બને છે અને તેઓ પોતાના મહેનતથી કમાની કરે છે. છે અને આજથી આત્મવિશ્વાસ એ ખૂબ જ વધે છે. અને જો આજે આપણે જોઈએ તો આપણો ભારત દેશ કેટલો અ અગાડી છે તે સ્વતંત્રતા મેળવી લીધી છે અને તેને તે જ ઉપ પર તેને સ્વતંત્ર રહેવાનો પ્રયાસ કરતા રહે છે. અને ન નવ નવો વ્યવસાય શરૂ કરવા માટે વિચાર અને આયોજન જરૂરી છે. અને જો આપને યોગ્ય આયોજનથી સફળતા મળી શકે છે અને ધીરેજ અને મહેનત એ ખૂબ જ મહત્ત્વની છે. જો આપણે કોઈપણ વસ્તુએ શરૂ કરતાં પહેલાં તેનું આયોજન કરું, અંકુશ કરું તેના ઉપર નિર્ણય લેવો. તેની સફળતા મેળવી અને તેને અ કોઈપણ વસ્તુમાં સફળતા મેળવવા માટે સમય સમમા એ ખૂબ જ મહત્ત્વની વસ્તુ છે. અને તેમજ ધીરજ રાખવું પડ પડશે કેમકે બધાનો સમય એ બધાની પાસે આવે જ છે અને ઉદ્યોગ સાહસ એ રોજગારના નવા અવસરો પર ઊભા કરે છે, અને બીજા લોકો પણ કામ કામ કરવા માટે પહેરાય છે, અને આજથી બેરોજગારી ઘટે છે જેમ કે આપણે જોઈ લીધા કે મોટી મોટી કંપનીઓ મોટી મોટી કંપનીઓ એ બીજા લોકને રોજગાર આવે છે. કામો કરવા માટે જેના કારણે તેમની બેરોજગારી ઘટે છે અને તેઓ કામો કરવા માટે પહેરાય છે. તો તમે આની ઉપર શું કહેવા માંગશો?
હા તમારી વાત પણ સાચી જ છે, હવે બધા ઇન્ડસ્ટ્રીયલ એરિયા હોય છે તો તે ઘણા બધા લોકોને રોજગારીનો એક સ્ત્રોત પ્રદાન કરે છે. પણ આપણે શું કરવું છે રોજગાર વ્યવસ્થાપન વિકાસની વાત કરીએ તો અવેના જમાનામાં લોકો ગૃહિણીઓ હોય છે તો તે ઘરે જ રહીને ઘણા બધા ઉદ્યોગો સ્ટાર્ટ કરે છે. જેવી રીતના હ ઇન્ડસ્ટ્રીયલ એરિયા હોય છે તો સવારે ઉઠીને બધા લોકો જોબ પર જાય છે અને પોતાના વર્ક પર જતા હોય છે તો તેમને માટે ટિફિન બનાવવું મુશ્કેલ બને છે, તો ગૃહ લોકોએ ટિફિનો ટિફિનનો વ્યવસાય શરૂ કર્યો અને લોકોને બપોરે બાર વાગે કે જે પ્રમાણે લોકોનો લંચ ટાઈમ હોય છે તે પ્રમાણે ટિફિનની સગવડ પૂરી પાડતા હોય છે. આ રીતે ગૃહ ઉદ્યોગનો પણ વિકાસ થવા મળ્યો છે તેજ ઉપંત વાત કરીએ તો ઉનાળાની સિઝન છે એટલે આ સિઝનમાં અથાણા છે પાપડ, પાપડી પછી ઘણી બધી પ્રકારની વેફસ એ બધું ગૃહ ઉગ થડું ચાલતું હોય છે. અને તેના કારણે તેઓ પોતાની આવકનો એક સ્ત્રોત બનતા હોય છે. અને ઘણા બધા લોકો પાસે સમયનો અભાવ હોય છે એટલે તે લોકો આવી રીતના ઘૂણી લોકોને પોતાના ઘરના માટે જે અથાણું હોય છે, પાપડ હોય છે, પાપડી હોય છે એ દુ ઓર્ડર આપતા હોય છે. અને તે લોકો આ રીતના પોતાના સમય જે લોકો પાસે સમયની અવ અછત હોય છે તેને પૂરી કરતા હોય છે. જ્યાંરે બીજી તરફ લોકો ગૃહિ લોકો ગૃહ ઉદ્યોગને સ્થાપીને પોતાના રોજગારી માટેનો એક સ્ત્રોત ઊભો થ હોય, તો આ રીતના આપણે જોઈએ તો ગૃહ ઉદ્યોગ પણ દેશના આર્થિક વિકાસમાં ઘ મદદરૂપ સાબિત થતો જોવા મળે છે, અને એ ઉપરાંત આપણે વાત કરીએ તો હવે ઇન્ડસ્ટ્રીયલ એરિયા બધી ઘ છે મોટી-મોટી ફેક્ટરીઓનું પ્રમાણ પણ વધ્યું છે. એવું જ નથી કે એક સાંગથી મોટી ફેક્ટરી બની જાય. શરૂઆતમાં તો તે નાના પાયા પર જ ચાલતી હોય છે પછી એનો જે પ્રમાણે વિકાસ થતો જાય છે તે પ્રમાણે તે પોતાનો અ ઉદ્યોગનું વિતરણ કરતા જાય છે. નવી નવી રોજગારીની તકો સર્જતા જાય છે. નવી ભરતીની પ્રક્રિયા ચાલુ થાય છે. એ રીતના લોકો રોજગારી પણ પ્રાપ્ત કરતા હોય છે. આ રીતના આપણે જોઈએ તો આપણા નજીકમાં જ આવેલો તે સુરત છે તે કાપડ ઉદ્યોગ અને સારા ના ઉદ્યોગ માટે ખૂબ જ પ્રખ્યાત છે. તો આપણા સુરતવાસીઓની વાત કરીએ આપણા નજીકનો જ આપણા પડોશ શહેર છે તો તે રોજગારી માટે કાપડ ઉદ્યોગ અને હીરા ઉદ્યોગ એ એમના માટે મુખ્ય રોજગારી ન એક સ્ત્રોત પ્રદાન કરેએ છ છે જે આપણા બાજુ વાત કરીએ વલસાડમાં તો વલસાડના લોકો અ બાગાયતી ખેતી પર વધારે ભાર આપતા હોય છે. અને હમણા તો આપણે કે ઉનાળાની સીઝન છે એલે કેરીની સીઝન છે તો આફુસ ક્યારે એ ઘણી પ્રખ્યાત છે દેશમાં તો આપણે બાગાયતી ખેતી માટેતા જાણીતા છે એટલે આપ સાહિતના જે લોકો છે તે વ્યવસાય માટે ખેતી પર નિર્ભર હોય છે. પણ અભ્યના લોકો છે એ બધા જ ખેતી પર નિર્ભર હોય એવું શક્ય નથી. અ પરિવારના અમુક સદસ્યો ખેતીમાં અ પ્રધાન્ય આપે છે જેને અમુક સમ અ વર્ગો એ જો અમુક સભ્યો એ જોબ કરીને અ પરિવારને આર્થિક રીતે સહાય કરતા હોય છે એટલે આ રીતના રોજગાર અને વ્યવસાયને આપણે સમજી શકીએ તો તમારું શું મંતવ્ય છે રોજગાર અને વ્યવસાયમાં વિકાસ માટેનો.
હા તમે જે કીધું એય તો ખૂબ જ સરસ વાતો મને સમજણ આપું મને તો એવું લાગે છે કે રોજગાર વ્યવસાયમાં અને વિકાસ કરવા માટે નાના ઉદ્યોગથી શરૂ કરી દેવું એ ખૂબ જ જરૂરી. જરૂરી છે જો ઓછા મૂડીથી પણ વ્યવસાય શરૂ થઈ શકે છે પરંતુ ધીમે ધીમે તેને મોટો બનાવવામાં એ આપણે જ પ્રયત્ન કરવો પડે છે જેના કારણે જો હવે જોઈશું કે ટેકનોલોજી ટેકનોલોજી ઉદ્યોગ સાહસમાં ખૂબ જ મદદરૂપ બને છે જેમ કે ઓનલાઈન માર્કેટિંગ અને વેચાણ એ સરળ બનાવે છે આજથી ગ્રાહકો વધે છે અને જો કોઈ પણણ વ્યક્તિ પોતાનો ઉદ્યોગ નાના પાયા પર ઉભો કરે છે અને તેને મોટો બનાવવા માટે ટેકનોલોજી કે નેટવર્કનો ઉપયોગ લે છે કે મદદ લે છે તો તે ખૂબ જ આગળ વધે છે જેમ કે સોશલ મીડિયા અને એની ઉપર પ્રચાર કરવું પછી જાહેર પ્રચાર કર આવી નાની નાની બાબતોથી તે લોકોએ પોતે પોતાના ઉદ્યોગને મોટી કરી દે છે જેના કારણે સરકાર ઉદ્યોગ સાહસ માટે વિવિધ યોજનાઓ પણ આપે છે જેમ કે લોન અને સહાય મારવત પ્રોત્સાહન મળે છે અને વૃદ વૃદ ઉદ્યોગ વિકસે છે. મં તો એવું લાગે છે કે સફળતા ઉદ્યોગ સાહસિક બનાવવા માટે જોખમ લેવા લેવાની તૈયાર હોવી જોઈએ અને નવી વિચારસરણીઓ જરૂરી છે આર્થિક વિકાસ શક્ય બને છે પરંતુ શિક્ષણ અને કૌશલ્ય વિકાસ મહત્ત્વપૂર્ણ છે તે યોગ્ય તાલીમ આપે છે શિક્ષણમાં વ્યવસાય કરવા એ સારી રીતે ચાલી શકે છે પરંતુ આ થી સફળતા મળે છે અને આપણને જીવન શૈલીઓ ખૂબ જ આગળ વધતી જાય છે અને જો હું એક એક વાત કહું કે મહિલા પણ ઉદ્યોગ સાહસમાં આગળ વધી રહ્યું છે તેઓ નાના નાના વ્યવસાય શરૂ કરી દે છે આથી સમાજમાં પણ સમાન વધે છે. જેમ કે આપણે બજાર જઈએ તો મહિલાઓ પાઉભાજી અને સમોસા એ જાત જાાત પ્રકારની વસ્તુનું વેચાણ કરે છે જેના કારણે તે પોતે જ વ્યવસાય પોતાને પોતાથી ચલાવી શકે છે અને આ ઉદ્યોગ સહસ્ દેશની અર્થવ્યવસ્થાને મજબૂત બનાવે છે અને ઉત્પાદન અને આવક વધે છે આજથી ઘરમાં કોઈ પણ પ્રકારની બેરોજગારી ઊભી નહીં જો માર્કેટ અને ગ્રાહક નો વિશ્વાસ મજબૂત તો ખરા છે પરંતુ સારું ઉત્પાદન અને સેવા આપવી જોઈએ આજથી વ્યવસાય આગળ વધે છે અને ગ્રાહકો આપના ઉપર સંતોષાય છે તો ઉ સાહસમાં શરૂઆતમાં મુશ્કેલીઓ આવે છે પરંતુ સતત પ્રયત્નને સફળ મળે છે અને હાર ના માનવા માનવી જોઈએ જેના કારણે આપણે મુશ્કેલીઓમાં રહીને પણ તેનો સફળ બનાવ નો પ્રયાસ કરવો જોઈએ અને નવા વિચારો અને નવીનતા ઉદ્યોગને સાહસ માટે જરૂરી છે અને જો આવી કોઈ સ્પર્ધા હોય તો તેમાં આગળ રહી શકાય છે પરંતુ કોઈ પણ કોઈ પણ પ્રકારની ફાાયનાન્સ મેનેજમેન્ટમાં મહત્ત્વપૂર્ણ એ છે પૈસાનું યોગદાન પૈસાનું આયોજન કરવું આથી જો પૈસા આપણી પાસે હોય તો આપણને કોઈ ટાળી શકાતું નથી તો હું એવું જ કહેવા માગું છું ગ્રાહકો સાથે સારો સંબંધ રાખ રાખવો જોઈએ અને તેની જરૂરિયાતો સમજ જીવવી જોઈએ અને આથી વિશ્વાસ વધે છે અને આપનો ઉદ્યોગ મોટો બને છે તો તમને એની ઉપર શું કહેવા માગશો.
હા તમારી વાત પણ એકદમ સાચી જ છે પણ આપણે વાત કરીએ ઉદ્યોગોનો વિકાસ એમાં નાના નાના ઉદ્યોગોથી લઈને મોટા મોટા ઉદ્યોગોનો વિકાસ કરવો અને એની સ્થાપના કરવી એજ નથી પરંતુ સેવા ક્ષેત્ર પણ ઉદ્યોગોના વિકાસ કરવામાં. પાંચ આપણે સેવા ક્ષેત્રની વાત કરીએ તો હોપિટસ છે હોટલ ઇન્ડસ્ટ્રીઝ છે હવે તો પાછું એમાં પણ એક નવું આવ્યું છે રેસોર્ટ એટલે લોકો આવે છે એન્જોય કરે છે બે ત્રણ દિવસ ત રોકાય છે ત્યાં જે લોકો લોકોને બધી સુવિધાઓ મળી જાય છે મનોરંજન થી માીને અ ટોકીસ પિક્ચર જોવા માટે ટોકીસ થી માીને સ્પાથી માીને સ્વિમિંગ પુલ થી માીને એટલી બધી આમ એક જ રેસોર્ટમાં એટલે એક જ જગ્યા પર આ બધી અનેક સુવિધાઓ એમને પ્રાપ્ત થતી હોય છે એને આપણે રેસોર્ટ ઉદ્યોગનો વિકાસ રેસોર્ટ ન વિકાસ કહી શકીએ ઉદ્યોગ તો ન કહી શકાય પણ સેવા ક્ષેત્ર અને મનોરંજન અને લોકોમાં આનંદ અને પોતાનો જે અ જીવનથી કંટાળી ગયા હોય. અને એક નવો અને તાજો અનુભવ અને જિંદગીને એન્જોય કરવા માટેનો જે અનુભવ છે તે રેસટ રેસોટ જેવી સેવા ક્ષેત્રના વિકાસ કારણે જ એનો ઉદુભવ થયો છે અને લોકો ત્યાં જઈને ખૂબ જ આનંદ અનુભવતા હોય છે અને વિડીયો પિક્ચર અ જે ફોટાના શોખીન હોય છે, ફોટા પાડે છે, અ રીલ્સ બનાવવાના શોખીન હોય છે, તો રીલ્સ બનાવે છે, આ રીતના એક સેવા ક્ષેત્રનો પણ ઘણો ઉધ્યોગ ક્ષેત્ર ઉદ્યોગમાં વિકાસ થયો એવું લાગે છે.
ઓકે ચાલો હવે આજે આપણે બહુ વાત કરી લીધું અને તમારી સાથે મને વાત કરવાથી ખૂબ જ સારી રીતે સમજણ પડી અને તમારો પણ ખૂબ ખૂબ આભાર.
થેન્ક યુ.